જરાકમા જ બારનું થાદુ ખબર બી પઇડી.
શું ટયુ?
હલો.
અવાજ આવે છે?
હમ્મ, આવે હ, જવાકમાં જ ટાઈમ થઇ ગ્યા હેંગી હ. એમ કરી ને આયુષ્ય હાટે બી મેં તોણ વખત વાત કઇરી, તોણ વખત.
તોણ વખત વા
એક વાર આયુષ્ય એ કૈરા. હા એકવાર આયુષ્ય કૈરા, પેલા આયુષ્ય કૈરા, પછી મેં કૈરા. પછી ફો ફોન કટ થાઈ ગ્યા, ને વાત અને અધી લઈ ગી. પઈ નાસીને પૂછવાનું કોણું કે? પા આયુષ એ કીધું કે, જીજું આના જ ઉઠા, તો મને તો લાગે પડી ગ્યું હું જીજુ આના જ એકલી જ છે, તો પુઈસું બુઇસું કઈ ની બધાએ કરી જ દીધા ફોન. તળત જ ફોન ટકી કે વાર એકદમ અઢી લઈ ગી કે ની એટલે.
હા, આપણે શું વાત કરતા પેલી કપિલ
હમ્મ.
ત ત કઈું
હ આગળ ઇટા એટલે, હેતા બધું તેવા માનું કામ ભાઈ દીયા રાઠોડ ને કેવા પડે, તેન ટે કણી લે તે બેટા.
પૂ પૂ કફમ
ઇન્સ્યોરન્સ નું કરે હાથે હાથે એવું હાથે હાથે એ બી કરે. પણ એમાં આપડે ભાગ કોયને કે ને ચોખું જ કેહેવા પડે કે આપડે તા ની કર્યો હશે, કેમ કે આપણને પૂડા વિશ્વાસ ની મલે એના પર. કેમ કે ભઈ ટમા ફસાવા પલામ
થાઈ પણ
હમ્મ, અમાર તારા કથા લઢે.
એવું કી?
હમ અ ધીમા બો આવ્યા કરે.
આસી તો મને તારા પ્રોપરલી અવાજ સંભળાતા છે.
હા અવે અવે તે એવ તે પેલા ખબર પેલુ વોચ વાળું બી નીકળલું હતું. ખબર કે પેલું ઘડિયાળ વાળું નીકલું હતું તે.
યાદી ની મલે, એહુ.
તેતી મતાએ પૈસા ભરવાના આવતા, એક લાખ કે એહસી જેવા ભાઈ.
ઓવ! એક લાખ એ
હ પ, કમાણી જો કમાણી થાય એટલે! એ આણું એલે લાલચ જે લાલચ આપે એટલે, એક લાખ એહસી જેવા પેલા આપડે ભરવાના. ના પ્રાન. તેમાંસે ને પેલી બો મોઘામાની વોચ એસી નેવ હજાર ની આવે તે ઘડિયાલ.
હ હા.
એ આપડે પેલા એક લાખ એસી ભરીએ ને તે માટે ઈયા એટલે એને આપણે લલટ આપે એન કે આપડા ગામ બઘા જોઈન થેલા એમ કે તેને બેયા એકલા ખેસી પડ્યો ને એ માટે અડધા પર આવી જાય અડધા કરતા વધારેે. એસી હજાર ની એક ઘડિયાલ ગીફ્ટ માં આવીજ જાય ઘેરે. તે. તે ઘડિયાળ આવે આપી દેય આપણને ગિફ્ટમાં પછી આપડે તેમાં એકલાક એસી આપણને જોડે બી. પછી ત આપડે બીજાને કન્વીન્સ કરી ને એવું કરીએ ને તીના આપુનને મળે ટકઈ વળસ ના મહિના ના કઈ સાઠ સિત્તે એસી એવા એવી કમાણી થાયા કરતી હતી.
બોજ આમ લાક રૂપિયા નેએમ કમાણી થાયા કરતી હતી.
પણ જો ની એ લોકો હું કરી જે પ્રોડક્ટ લઈ કે ની તો મને એવું લા ગે પાંચસો ના છસો સાતસો ના પ્રોડક્ટ આપણને ચૌદસો પંદરસો ને બે હાજાર ના એ લોકો વેચે.
હા હા હા એવું છેકે
પ્રોફિટ કોને થાય પેલા એમને.
હમ.
ખબર પૈડી કે એ કંપની વાળાને પ્રોફિટ વધારે થાય આપડા કરતા. ને હવે ત એ લોકોડ એડ કે એડ કેમની વાડે.
તેજ એડ કેમ ની પાડે
એડ પાડવા જોઈએ કે નહી પાછો એ લોકો
હા હાજ હાજ. અપ્રુવ એમ ગવર્મેન્ટ અપ્રુવ થાતું હોય ને એ લોકો પ્રોડક્ટ ચેક કરવામાં આવતો હોય ને એમ.
હા ચેક વગર ત આપરું ની થાય.
ત્યાં સુધી લોકો માર્કેટમાં નિ ઉટારી શકે ને.
હમ હમ એ માટે કેટલા બધા પ્રોડક્ટ હોય. હવે ડવ છે, પોન્સ છે. તે એ બધા નેવ્યા છે એ બધા ક્યા જ કરે કે ને તેઓને ક્યા જરૂર પડે છે એવું બધું કરવાની.
તેજ તો કેમ એ લોકોનુ મને એવું લાગે પ્રોડક્ટમાં કઈ ને કઈ લોચા લેય જાય.
પ્રોડક્ટમાં એ તો એવું જ હોયે. હમઅઅઅ.
હ એ અપ્રુવ નઈ થાય, તે લોકો એવી રીતે કરે.
હમ.
એ તો પ્રોડક્ટ લેવા પડે આપડાથી ટ્રાય કરવા ન ત. મારાથી ત એ તો બિલકુલ ની થાય, મે ત કઈ વસ્તુ ટ્રાય ની કરુ.
મે બી ની એ બધું નવું નવું તાય થાય જ ની ભઈ, આપડે જે ચાલતા છે ચલાવતા છે. તે જ હાડું આપડા માટે.
હા આપ્યરજ છે એટલે કઈ ની. હું મહિનાના પાંચ હજાર મલી તોઈ પ્રોબ્લેમ મલે કે તો કમાઈ લેવ.
હાચી વાત. એ બધું ગમે ત બંધ ઠઇ જાય. એક હાટે ચઢ્યો ને એક હાટે પડી જાય, હડકું જ થઇ જાય. જાં ઉઠા ટા જ આલે આવી દે બાહા. ટીન થી ઉટલા નુ ખરાબ થઇ જાય, કેમ કે સમન બધા બગડી ગયા લે કેની.
હ
હમ, આપડે અમા ટા ત બે ટન વડે ની પકડી જાય. પાહા ટાન તાજ.
કામકાજ વળી એ આપડા સાઈડ એક કરે એટલે બધા પેલું કે વાંદરાનુ પૂછડુ ની જેમ.
આપડા બાજુ તો એવું છે હમ એક કરે એટલે બધા એટલે એમ એક જોઈન થાય એટલે બધા જ થઈ જાય તે ભી પાહા. એક બે વાર જ લાગે.
એટલા બધા ફાસ્ટ જાય તે એટલા ફાસ્ટ કરે એટલા ફાસ્ટ લાવી દેય.
ને આપડા બાજુમાંને રીસ્ક જ એમ મહેનત થી કઈ ની બધું એમ. બધુ એમ વધારે પડયા દેખાયને બ કૂદી જ પડે તેમા એમ. ધીમા કળું ઘસાય ઘસાય ને એવું બધું આવે જ ની. હવે એ જ વસ્તુ પટેલિયા ને કેહવા ને તો પટેલિયા સે ને ભલે આખું ગામ કરતા રેઈ. તે બી એક જ માણહ બાકી હોય ને તો તેને કેય ને તો તે બી વિચારેે, એવુ તો હુ ઈમા. એવું કે એમ કેવું આપડા વાળા ની બધા ઘડે એટલે મે બી કરુ એમ.
ત્યારે એ લોકો હુ વિચારે જ ની હમજે ની ઈછા આવું કેવી રીતે થાય ની ને આ તો મેં વાત કયરી કેની તેમા દસ પચાસ જેવા પ્રશ્ન પૂયછા અહે બધુ બો પૂયછું બો પૂયછું પેલા પલાને હમજી ગયા પેલા ઉડકી ગયા હે કે એ દિખાયા હે.
એ બોલનેકા
હા એ એટલા સોફ્ટ છેને મે મારા ડાઉટ તો ક્લિયર કરું જ કે ની.
હવે કઈ માં જોઈન્ટ થવાનું તો ડાઉટ ક્લિયર કરવું પણ જરૂરી એમ. મેં પ્રશ્ન પૂછવાની જ કે ની એ બો પૂયછા એમ. પછી મેં એને કીધું કે મને આમા વિચારવા પડશે તો હું કઈ મે કુ મને એક દિવસ વિચારવાનો ટાઈમ આપો મેં કીધું.
પેલા તો આ આ લોકો એ હું કીધુ ખબર કે દી અ અમણે અમણે હવે રાત થેય છે તો હવારે દસ વાગે ભરી કન્ફર્મ કરી દેવ પછીથી તો સીટ ખાલી નથી એમ કેય. કેગંટા. કેટલા ચાલાક એમ કેય એક ગ્રુપમાં પચીસ જણ જ એવું છે. એક એક ગ્રુપમાં પચીસ જણા તો એક જ જગ્યા ખાલી છે એમ કે બસ. કે તમે ભી તમે જાઈ ત્યારે તો કેઈ દો ની તો પછી પેલું એમ બીજાને અમે કરીયે એમ કેય એટલે જોયું કે એ લોકોની ચાલાકી.
હા એટલે માણહ ઉતાવળમાં હા કેય મૂકે.
કરે એમ. પણ મને તો એવી રીતે હાલ જ પણ મને તો એવી તો ઉતાવડમાં કામ કરાવેને એટલે મને એને હો બધા આપડને વિચારવાના કાય હો પેલી તેમા મે હમજી શકું કે કઈ હુયે એમ. કે આ લોકો વિચારવા નો ટાઈમ ની આપે.
જે વસ્તુમાં હામેથી ફોન આવતા હોયને હામેથી બધુ કરતા હોય ને. પડવાનું નહી કેમકે નોકરી ના હારે માણેને હામે થી રિકપ્લેસ કરવી પડે એને સામેથી લેવા ગડે ને એવું બધું કે પતી ગઈ વાત છે એટલે.
એમ કેય કઈ ઈષ્ટમેન હમ આપરે તો આપરે ઉભી થેઈ જાઈએ જોબ લેવા માટે. વીતે ત્યારે આપ આપણા માટે આવે એમ
એમ
એટલે આ બેલી પડે પડી તુ એમ કીધું પેલા મનેમ કે નું
હા.
એ પણ મારા તરંતથી
અરે તારા તરફથી
એ જ કીધું કે લેવાયમ તું પૈસા આવે એમ લેવા માટે.
હા વહી.
બરાબર છે એ તો શ ઉપર કમાઈ દે તો એના માટે હજાર કઈ દિધા કરવા પ્રોફિટ થવાનું બરાબર ને
હમ.
તો હવે ભરે જોઈન કરે તો એ લોકો એક કે મારા એટલા બે હજાર ચાર હજાર તમાને જોઈન કરવાથી આવીને દસ પંદર હજાર દસ હજાર ના પગાર આપે
બરાબર છે શું પૈસા આલે છે જોઈન કરવા માટે તો મને કે બડ ઉલું બનાવે એ કે મારા ફેન્ડ લોકો ગના બધા
હમ પાછા એમ એવું જ કેવા પડે મને તો તમે પૈસા આપ ફ ને પાછા આપી દેવા એમ કેવાનું.
મેમ કીધું કે હ જો તમે પૈસા આપો પછી પ્રોફિટ થાય ને પ્રોફિટ એમાંથી તમને આપ નું કીધું તો એ આખ આ હું બોલે પછી એ ને જરા સુધની વાત પણ મને સમજી ગયા કે ભાઈ મારા કઈ કઈ થાય એવું મને ત્યા સુધી પ્રોફિટ થવાના
વિડિયો કોલ પર વાત કરે ને.
નહી નહી ન સાદા કોલ પે વાત કરે જ ને.
હમ હમ.
હાચી વાત ને પૈસા ભલે પાંચસો હોય કે હજાર હોય. કે સ હોય ખાલી ફોકટ શું કરવાનું આપડે. હમ.
તું હું કરે બીજું
કઈ નઈ મેં બી એ લડુ એ છોકરી મને એક મને કેતી હતી ફાળે પેલા તમારે હું કરી એમ ગ મારી એક ફ્રેન્ડ તને કઈ તારી તને કઈમાં જોડવા માંગે મે કીધું સેમા મેં કીધું પછી ચોખું કીધું એ મને ખબર મે કીધું એ તમારે ટાંચા વળેની ખબર કોઈને ખબર જ નતું ત્યાં અમે જોયલું માણા પડી લાલી ને જોયલું. હિંગરાજમાં કોઈ જાણતું નતું હિંગરાજમાં
હમ.
ક
એ બધું કામ કરવા જાય તો આપણે બહાર પડી જાય હે
હમ
તાર આવાજ તો ક્યા કરે
હ
હમ હમ અવાજ આ મોબાઈલ ફોન કર થઇ જાય હવે અગયાર મિનિટ થઈ ગઈશે સારા અગિયાર
એવું હ ખબર
હ બીજું સોમવાર થી ઇન્ટર્નશીપ
રૂપિયા
હે ઓછા ઓછા માણે કંટાળા આવટું સે ઇડનશીપમાં બધા હાડ મજા આવી
હા હા
હમ